તમને અવાજ આવે છે
હા
હલો
હલો મને આવે છે તમારો હલો હલો હા મને આવે છે તમારર હ આવે છે બસ મજામાંજ
હા તો છે ને આજે આપડે એક બહુ રસપ્રદ વિષય પર વાત કરીશું કે અત્યાર સુધી છે ને આપણે વિવિધ દેશોના મુખ્ય ખોરાક વિશે વાત કરી હતી પણ હવે વિશ્વની મીઠાઈઓ વિશે પણ ચર્ચા કરી શક કઈ આપડ
હા એ વાત તો સાચી છે તમારી યોગ્ય ચોક્કસ મીઠાઈને લગભગ દરેક સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે અને એમાંય જો તહેવારોની તહેવારો આવે અને ઉજવણી અને તેમાં પણ ખાસ પ્રસંગોમાં મીઠાઈ જે વિશેષ સ્થાન આપવામાં આવે છે બરા
ઉદાહરણ તરીકે છે ને ફ્રાન્સમાં તેની અ મેકા મેકુન્સ એન્ડ વિવિધ પેસ્ટ્રીઓ માટે જાણીતું છે અને વિશ્વના ઘણા શહેરોમાં અ ફ્રેન્ચ બેકરીઓ જોવા પણ મળે છે
હા ડલી ની શૈલી ની આઈસક્રીમ તરીકે પણ ઓળખવામાં આવે છે
હા અને તુર્કીમાં તો બકલાવા પણ વિશ્વભરમાં જાણીતા મીઠાઈ છે અને તેમાં વિવિધ સ્થળો અને ખાસ પ્રકારની તૈયારી જોવા મળે છે
જાપાનમાં આપણે જોઈએ તો જાપાનમાં ખ મોટીું લોકપ્રિય છે પરંપરાગત મીઠાઈઓનું એક એક ગણાય છે અને ખાસ પ્રમ તેનો ઉપયોગ પણ આપણે કરવામાં આવે છે
મીઠાઈઓની વાત કરીએ ને તો વિવિધ પ્રદેશોમાં અલગ અલગ પ્રકારની મીઠાઈઓ જોવા મળે છે દરેક રાજ્યની પોતાની આગવી પરંપરા જ હોય છે
આ સમાય કે મીઠાઈ માત્ર ખદ પદાર્થ નથી પરંતુ સાંસ્કૃતિક વાર્તા ન પણ એક ભાગ જ ભજવે છે
હા અને જો આપણેે વિશ્વના પીણા વિશે વાત કરીએ ને તો વિવિધ દેશોમાં અલગ અલગ પ્રકારના પરંપરાગત પીણા જોવા મળે જ છે
કેટલાકો તો કેફ ન વિશેષ મહત્વ પણ હોય
હા વિશ્વના ઘણા પ્રદેશોમાં છે ને ફળોનો રસ અને કુદરતી પીણાનો ઉપયોગ પણ જોવા મળે છે
અને કેટલાક દેશોમાં તો હવામાન અનુસાર પીણામાં પણ ફેરફાર જોવા મળે છે ગરમ પ્રદેશોમાં ઠં કાપતીતા પી અને પ
હા જયારે ઠંડા પ્રદેશોમાં ગરમ પીણા વધુ લોકપ્રિય હોય છે
આથી ખોરાક અને પીણા બંને સ્થાનિક પરિસ્થિતિઓનો પ્રભાવ જોવા મળે છે
હા અને હવે સ્ટ્રીટ ફૂડ વિશે ચર્ચા કરીએ ને તો વિશ્વના ઘણા શહેરોમાં તેમના સ્ટ્રીટ ફૂડ માટે જ જાણીતા હોય છે
ઘણી વખત સ્થાનિક જીવન શૈલી પણ પ્રતિબિબ ગણાય છે તેના તે લોકો રોજિંદા જીવન સાથે તેમાં જોડાયેલા હોય છે
હા એશિયાના છે છે ને ઘણા દેશોમાં રાત્રિ બજારો અને સ્ટ્રીટ ફૂડ માર્કેટસ ખૂબ જ લોકપ્રિય છે
પ્રવાસીઓ માટે પણ સ્રીટ ફૂડ એ વિશેષ આકર્ષણ હોય છે ઘણા લોકો સ્થાનિક સ્વાદ નો અનુભવ પણ કરવા માં
હા અને કેટલાક શહેરોમાં સ્ટ્રીટ ફૂડ ના કારણે છે ને સમગ્ર વિશ્વમાંથી પ્રવાસીઓ આવે છે ખાવા માટે
પ્રવાસ ઉદ્યોગ માં પણ મહત્વનું કાર
હા ખોરાક અને તહેવારો વચ્ચે પણ એક સંબંધ છે જે ખૂબ જ રસપ્રદ હોય છે
હા વિશ્વના લગભગ દરેક તહેવારોમાં ખાસ પ્રકારના ખોરાક બનાવવામાં આવે છે.
હા અને ઘણી વાનગીઓ છે ને વર્ષના માત્ર ચોક્કસ સમય દરમિયાન જ તૈયાર કરવામાં આવે છે.
અને આ પરંપરાઓ પરંપરાઓ ઘણી પેઢીઓથી ચાલતી આવે છે અને આજે પણ એ જળવાઈ રહી છે એ પરંપરા.
હા અને ઘણા પરિવારોમાં તહેવાર દરમિયાન એક સાથે ભોજન કરવાની પરંપરા પણ જોવા મળે છે.
અને આ પરંપરાઓ સામાજિક અને સામાજિક અને સંબંધોને મજબૂત બનાવવામાં ખુબ જ મદદરૂપ થાય છે.
હા અને હવે ખોરાક ઈતિહાસ વિશે વાત કરીએ ને તો ઘણી જાણીતી વાનગીઓ પાછળ છે ને રસપ્રદ ઈતિહાસ જોડાયેલા હોય છે.
હા ખરેખર ઘણા ખોરાક સમય સાથે સાથે અને દેશ પણ બીજા દેશોમાં પણ પહોચ્યા છે.
હા વેપાર માર્ગો પ્રવાસ અને સાંસ્કૃતિક સંપર્કોના કારણે ખાદ્ય પરંપરાઓનું છે ને આદાન પ્રદાન થયો છે.
આ એવી સ્થિતી છે અને દેશોમાં અલગ અલગ રીતે બનાવવામાં જો આવે
હા અને સમય સાથે સ્થાનિક લોકો પોતાના સ્વાદ અનુસાર તેમાં ફેરફાર બી કરતા ગયા છે હવે તો.
એવી જ વાંધો ઘણી ઘણી જ આવૃતતિઓમાં પણ જોઓ.
હા અને ખોરાક અને ટેકનોલોજી નો સંબંધ પણ વધતો જ જઈ રહ્યો છે હવે તો.
ખોરાક નું ઉત્પાદન, સંગ્રહ અને વિતરણ વધુ સરળ બની.
હા આજે લોકો મોબાઈલ એપ્લિકેશન્સ દ્વારા વિશ્વના વિવિધ ખોરાક વિશે માહિતી પણ મેળવી જ શકે છે ઓનલાઈન જોઈને.
હાલો.
હા ઉપરાંત અનેક દેશોમાં નવી રસોઈની તકનીક નો પણ વિકાસ થયો છે.
હા અને ખાદ્ય ઉદ્યોગમાં નવનીતા સતત વધી રહી છે.
જેના કારણે ગ્રાહકો ને વધ ધુ વિકલ્પ ઉપલબ્ધ થ થઈ ગયા છે.
હા અને જો આપણે ફૂડ ટુરિઝમ વિશે ચર્ચા કરીએ ને તો
તો હવે આપડે ફૂડ ટુરિઝમ નો અર્થ એ છે કે ખોરાક ના અનુભવ પ્રમાણે પ્રવાસ કરવો જોઈએ આપણે.
હા ઘણા લોકો કોઈ સ્થળની સંસ્કૃતિને સમજવા માટે છે ને ત્યાંના સ્થાનિક ભોજન નો અનુભવ કરે પહેલા.
અને ઘણા શહેરોમાં તો ફૂડ બો ફૂડ બોક્સ અને રસોઈ સંબંધિત કાર્યક્રમો પણ યોજાવામાં આવે છે.
હા અને આ કાર્યક્રમો દ્વારા છે ને સ્થાનિક વાનગીઓ અને તેમની પરંપરા વિશે જાણકારી પણ ખૂબ સારી મળે છે.
તેથી જ ખોરાક, પ્રવાસ અને ઉદ્યોગનો મહત્વપૂર્ણ ભાગ બની જાય છે.
હા અને વિશ્વના વિવિધ ખોરાક માંથી એક રસપ્રદ બાબત એ છે કે દરેક જગ્યાએ લોકો ઉપ ઉપલબ્ધ સંશોધનનો ઉપયોગ કરીને અનોખી વાનગીઓને તૈયાર કરે છે.
હા ક્યાં ચોખા, ચોખા મુ ખોરાક હોય છે તો ક્યાંક ઘઉં ક્યાંક મકાઈ અને ક્યાંક અન્ય અનાજ. એવી રીતે અલગ અલગ હોય છે.
અને આથી ખોરાક છે ને સ્થાનિક પર્યાવરણ અને ખેતી સાથે પણ ગાઢ રીતે જોડાયેલો છે.
અને એ જ કારણથી વિશ્વના વિવિધ દેશોમાં ખોરાકનું અદ ભૂત અને વિવિધતા જોવા મળે છે.
ખોરાક છે ને લોકોને જોડે છે સંસ્કૃતિઓને નજીક લાવે છે અને વિવિધ પરંપરાઓના વિશે જાણવાની તક આપે છે.
હા સાચી વાત છે તમારે બિલકુલ વિશ્વના વિશ્વના ખોરાકનો વિષય એટલો વિશાળ છે કે તેના વિશે કલાકો સુધી આપણે ચર્ચા કરીએ ને તો પણ તેમાં ઓછી પડે છે આપણને.
હા અત્યાર સુધી છે ને વિવિધ દેશોના ખોરાક વિશે ઘણી ચર્ચા થઈ હવે છે ને એક રસપ્રદ બાબત છે કે ઘણા દેશોમાં છે ને સવારના નાસ્તાની પરંપરા એકબીજાથી ખૂબ અલગ હોય છે.
હા એ વાત તમારી સાચી છે.
હા કેટલાક દેશોમાં છે ને સવારનો નાસ્તો દિવસ નો સૌથી મહત્વપૂર્ણ ભોજન માનવામાં આવે છે અને જયારે કેટલાક સ્થળો એ છે ને હળવો નાસ્તો પસંદ કરવામાં આવે છે. એટલે છે ને વિશ્વના ઘણા ભાગોમાં લોકો સ્થાનિક અનાજ થી બનેલી સવારના સમયે લે છે કે કેટલીક જગ્યાએ બ્રેડ નો ઉપયોગ વધુ જોવા મળે છે અને જયારે અન્ય વિસ્તારોમાં ચોખા, ઓટ્સ અથવા અનાજથી તૈયાર થતી વાનગીઓ સામાન્ય છે. આમાંથી સ્થાનિક ખેતી અને જીવનશૈલી વિશે પણ માહિતી મળે છે.
હા તમારી વાત સાચી છે. હા દરિયા કિનારાના વિસ્તારમાં તો લોકો સદી્યોથી સમુદ્રમાંથી મળતા સંસાધનો નો ઉપયોગ કરી ભોજન તૈયાર કરવામાં ઘણી જગ્યાએ માછીમાર્યો પણ સ્થાનિક સ્વત્ર સ્વતંત્ર સ્વતંત્રતા ન મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.
હા અને જયારે પર્વતીય વિસ્તારોમાં સંપૂર્ણપણે અલગ પ્રકારનો ખોરાક જોવા મળે છે ને ત્યાંના લોકો હવામાનને અનુરૂપ ભોજન પસંદ કરે છે.
અને વિશ્વના ઘણા દેશોમાં પરિવાર સાથે ભોજન લેવાની પરંપરા પણ ખાસ મહત્વ જ ધરાવે છે.
હા કેટલાક દેશોમાં તો છે ને આખો પરિવાર દિવસમાં ઓછામાં ઓછું એક વખત સાથે બેસીને ભોજન કરે છે. અને આ માત્ર હા.
હ આ માત્ર ખોરાક પૂરતું મર્યાદિત નથી પણ તે સામાજિક સંબંધોને મજબૂત બનાવવામાં પણ એક મુખ્ય માર્ગ બનવામાં અનુકૂપ આવે છે આપ
હા અને ઘણી સંસ્કૃતિઓમાં તો ભોજનનો સમય પરિવાર અને મિત્રોને મળવાનો સમય ગણાય છે.
હા વિશ્વના કેટલાક શહેરો એવા છે કે જ્યાં ખાસ કરીને તેની ખદ બજારોમાંથી જ જાણીતા હોય છે.
હા અને આવા બજારો છે ને સ્થાનિક ખોરાક તાજા ફળ શાકભાજી અને પરંપરાગત વાનગીઓ માટે આમ વાનગીઓ મળી આવે છે.
અને ઘણા પ્રવેશો પ્રવાસો તો સ્થાનિક બજારોની મુલાકાત લઈને ત્યાંના જીવન વિશેની વધુ વધુ જાણવાનો પ્રયાસ કરે છે.
હા ખાદ્ય બજારો ઘણી વખત છે ને કોઈ શહેરની સાંસ્કૃતિક ઓળખનો મહત્વપૂર્ણ ભાગ હોય છે એટલે છે ને કોઈના બી ખોરાક ની કેટલી બી આપણે ચર્ચા કરીએ ને એટલી ઓછી છે એટલો બધો ખોરાક જુદો જુદો જુદા જુદા સમયે બા થલે છે.
હમ સા સાચી વાત છે તમારી ખોરાક અને એ રંગ વચ્ચેનો હા બરોબર છે.
ખુબ મજા આવી આપણે ચોક્કસ ફરી વાત કરીશું આના
હા હા ચોક્કસ ફરી આપણે વાત કરીશું આ ટોપિક પર.